હલો.
હલો બેટા કેમ છો.
હું મજામાં છું કેમ છો તમે.
મજામાં આજે. આજકાલ મોબાઈલમાં છે, ને. બાળકોને ભણવાની સિસ્ટમ ખુબ જ સરસ છે, એમાં શું છે, કે એના એડવાન્સીસ પણ ઘણા બધા છે. મોબાઈલમાં કે બાળકો ને આજે તમે ભણાવો બરોબર છે, તો સ્કૂલમાં હોમવર્ક ઘણી વાર એકદમ નાના બાળકો હોય તો એ હા. હોમવર્ક લખે નહી એ બધી બહુ જ તકલીફ થાય. તો પ અ ટીચર છે, એ મમ્મી ના મોબાઈલમાં ઘરે હોમવર્ક મોકલી દે આપણેે નાના હતા અત્યારે એવું નોતું એટલે ઘણી વાર પેરેન્ટ્સ ને ખબર જ ના હોય કે શું હોમવર્ક આપે. આપડણે નાના હતા અત્યારે બિલકુલ એવુંતું પણ આ તો રોજે રોજની નોટ્સ ટીચર ની અ ઘરે મળી. જ પેરેન્ટ્સને એટલે બાળક છે, એ હોમવર્ક વગર ઘરે ના જાય. અને ઘણી વાર એના એડવાન્ટેજ એટલા એ કોઈ લેસન બી ના સમજાતું હોય. તો એ એને મોબાઈલમાં આજે કોઈ એવી એપ ખોલી અને સમજાવી પણ શકે છે. એટલે એવું છે, કે મને તો ઘણી વાર એવું લાગે છે કે આ મોબાઈલને કારણે છોકરાનું જે એજ્યુકેશન છે એ ઘણું સારું થયું છે, આજે તમે વિચાર કરો કે જયારે અમે લોકો નાના હતા ત્યારે મોબાઈલ નો કોઈ પણ ઉપયોગ નતો તો આજે છોકરાઓને ઇલેવન્થ. ટ્વેલ્થ અને ટેન્થ ઇલેવન્થ અને ટ્વેલ્થમાં. કેટલા સરસ માર્ક લેયા છે. ના અમે લોકો ના. ત્યારે આવું નતું કારણ કે જો તમે. ક્લાસમાં કોચિંગ ક્લાસમાં ગયા હો તો તમને. કઈ ના સમજાયું હોય તો તમે તરત મોબાઈલ ની એપ ખોલી. અને તમે તરત શીખી જઈ શકો. એટલે આજે એના એડવાન્ટેજ ઘણા છે કે જેને કારણે ઘણી વાર એવું લાગે કે એજ. છે ને એ સુધર્યું છે બાળકોને એમ એવું લાગે. એવી વાત છે. એટલે મને એવું લાગે છે કે ખરેખર એ વસ્તુ. બહુ ફાયદાકારક છે.
હા સા સાચી વાત છે તમારી. અ તમે કીધું એમ કે હા તમે કીધું એમ. કે બાળકો જયારે અ દસમાં માં આવે બારમામાં આવે. ત્યારે એમને કઈ ન સમજાણ હોય ત્યારે ઓનલાઈન. આજે બાયજુસ છે પછી એવી ઘણી બધી ફિઝિક્સ વાળ છે. એ બધી જે એપ છે અથવા તો કોચિંગ ક્લાસીસ ઓનલાઈન થઈ ગયા છે. એના કારણે બાળકોને. ભણવામાં ઘણું જ સરળતા પડે છે અને હવે તો લગભગ દરેક. એક ના મા બાપ પોતાના બાળકોને દસમા પછી ફોન અપાવી જ દેતા હોય છે. એટલે નાના નાના ગામડાઓમાં પણ બાળકો પાસે ફોન હોય ને. એટલે એજ્યુકેશન આજે મોબાઈલ થ્રુ. દેશના દરેક ખૂણે ખૂણાના બાળકો સુધી પહોંચ્યું છે એટલે એનાથી. પણ બાળકોના રિઝલ્ટમાં ઘણો ફેરફાર. અને હવે તો સ્કૂલ્સ એવું કરે છે કે. રોજ ન રોજ બાળકો ના મમ્મી પપ્પાને મોકલી દે. કે આજે તમારા બાળકે અ આજે એટેન્ડન્સ પણ મોકલી દે ઓનલાઈન. ગ્રુપમાં મૂકી દે એટેન્ડન્સ કે કોણ કોણ આવ્યું. એટલે ક્યારે કઈ બાળક સ્કૂલ ન જાય ઘણા આજે. અ દસ બારમા ના બાળકો કેવું કરે ઘરેથી નીકળી તો જાય છે. પણ રસ્તામાં બાળકો પોતાના ભાઈ બંધો સાથે ફરવા જતા રે અથવા નાસ્તો કરવા જતા. ત એવું ત.
હમ.
ત્યારે. શિક્ષકો આવી રીતે ગ્રુપમાં એટેન્ડન્સ મૂકી દે એટલે વાલીને પણ ખબર પડે કે મારા બાળકની. એક્ટિવિટી એ સ્કૂલમાં એકચુલી છે શું. પછી પેરેન્ટ્સ ટીચર મીટિંગ હોય ત્યારે પણ એ લોકો. ગ્રુપમાં મૂકી દેતા હોય છે કે તમારા બાળકનો પ્રોગ્રેસ કેવો છે. એટલે આ બધાને લીધે. મા બાપ પણ પોતાના બાળકોના એજ્યુકેશન પ્રત્યે જાગૃત બન્યા છે. અને બાળકોને પણ મજા આવે ફોનમાં ભણવાની. એવું નહી કે ચાલો આજે ટ્યુશનમાં કે સ્કૂલમાં કઈ ન સમજાણું. તો હવે કોઈ દી ન સમજાય. તો મોબાઈલ થકી આ વસ્તુ ખુબ ઉપયોગી બને છે. પણ ઈ કેવું છે બેન ખબર છે કે. તમારું બાળક દસ બારમામાં આવ્યું હોય ને. ત્યારે જ તમે એને ફોન આપી શકો હમણાં જ મેં છાપામાં વાંચ્યું હતું કે. એક રિસર્ચ કર્યું વૈજ્ઞાનિકો એ. ઈ સંશોધન પ્રમાણે એવું કે ટીવી અને મોબાઈલ દસ વર્ષના બાળકો સુધીને આપવાને કારણ કે ટીવી અને મોબાઈલમાં જે રેડિયો એક્ટિવ વેવસ હોય છે અને ટીવી માંથી બ્લ્યુ વેવસ નીકળે બ્લ્યુ કિરણો જે હોય ને એના ઈ દસ વર્ષ ના બાળકોના આંખો છે મન છે મગજ છે એ બધું બહ કુમળું હોય એટલે ઈ એટલા વર્ષના બાળકો સુધી ને મોબાઈલ ખુબ નુકસાન કરે એટલે ત્યાં સુધી બાળકને ફોન ન આપવો જોઈએ પછી જયારે એમ લાગે કે ના બાળક હવે સમજણું થયું એને હવે અભ્યાસમાં કે આજકાલના જમાનામાં ટેકનોલોજી મોબાઈલ આ બધું શીખવું ખુબ જરૂરી બની ગયું છે એ ઉંમરે જો તમે બાળકને યોગ્ય રીતે યોગ્ય સમય સુધી ફોન આપો તો એ ખુબ જ ઉપયોગી બની રહે છે બરોબર ને તમાર શું કેવું
સાચી વાત છે એકદમ પણ છતાં એના ડિસએડવાન્ટેજસ છે તમે જેમ કીધું કે રેડિયો એક્ટિવિટીસ બ્લુો કિરણો એ વાત એ સાચે છે ને ઘણી વાર મોબાઈલમાં એવી એપ શરૂ થઈ જાય છે ગેમ શરૂ થઈ જાય છે અને બાળકો ભણવાને બદલે ગેમ તરફ વળી જાય છે અને એમાં બાળકોનું મન આખું ડિસ્ટર્બ થઈ જાય છે ભણવામાં લાગે નહિ પછી આખો દિવસ બાળક પાછું ગેમ રમે ગેમ રમ્યા કરે એમાં પાછું ઓનલાઈન અત્યારે પેલી રમી બી નીકળી છે એમાં પૈસા હમ પેરેન્ટ્સ ના એકાઉન્ટમાંથી કમાઈ જાય છે એટલે ઘણા બધા એટલે મા બાપે એવી રીતે વિચારવું જોઈએ કે કયો બાળકો કયો ક્યારે ઉપયોગ આપવો કેટલા ના આપવો અને જયારે બાળકને કદાચ થોડી વાર આપે તો પછી મા બાપે સતત જોડે જ હાજર રહેવું જોઈએ કારણ કે એના ઘણા ડિસએડવાન્ટેજીિસ છે કે બાળક એમાં બગડવાની શક્યતાઓ ઘણી રહે એમ એટલે એ બધું બહુ ધ્યાન રાખવું પડે મા બાપે કે આ સામે તમે મોબાઈલ આપો ત્યારે તમે બાળકની સાથે જ રહો કે મોબાઈલમાં બાળક શું કરે છે ગેમ રમે છે કે કોઈ વિડીયો જોવે છે એટલે તમે આપો ખરાયને નો ડાઉટ થોડી વાર માટે ને સમજવા માટે લેસન પણ પછી બાળકને એની લત ના લગાડવી જોઈએ પછી બાળક શું મમ્મી મારે હોમવર્ક કરવું છે એ પછ મા બાપને ખ્યાલ ના આખો સાયકલો ભોગે એટલે મને તો એવું લાગે છે કે એના છે ને એ એકર વધારે છે ફાયદા કરતા એને વંચાવરાો કે બાળકોને તમે સોષિયલ રાખો તો એ બાળકને વધારે સારું છે પહેલાના જમાનામાં ભલે મોબાઈલ નથી પણ લોકો ભણીને આગળ આવતા તા બરોબર ને
હા એકદમ સાચી હા એકદમ સાચી વાત છે આજે હું તમને એક વાત કહ કે હમણાં હું મારી માસી ના ઘરે ગઈ હતી ને તો એને હજી દોઢ વર્ષની જ બેબી છે તો દોઢ વર્ષ ના બાળકને એટલું બધું બોલતા ન આવડે પણ એ મમ્મી ફોન મમ્મી ફોન એમ કરતી હતી તો મારા માસી કે કે આજે ઘણા બધા બાળકોને આજુબાજુમાં જોતા હોય છે એટલે આપણને ખબર હોય. તો બાળકોને ફોનની આદત પડે પછી શું શું ગેરફાયદા થતા હોય. એટલે મારા માસી મને કે કે ઈ ભલે માગે પણ મારે નથી દેવી દેવો ફોન મોબાઈલ માં કેવું હોય મારી માસી એક વાર બોર હોતી હતી ને ત્યારે એને ફોનમાં કઈક કાર્ટૂન જેવું દેખાડ્યું હશે. ઓલા બધા સસલાને હાથીને એવું બધું આવે ને. એવું કલરફુલ જોવે ને એટલે બાળકને ફોન પ્રત્યે આકર્ષણ થઈ જાય. પણ મેં તમને કીધું એમ કે દસ વર્ષના બાળક માટે ખુબ હાનિકારક છે. મોબાઈલના રેડિયો એક્ટિવ તો એનો ઉપાય તરીકે મા બાપ મા બાપે દસ વર્ષ સુધી એવું કરવું જોઈએ. કે બાળકોને બીજી કોઈ એક્ટિવિટી અ ફોનમાં જે આવતું હોય એ આજકાલ બધું બુક્સમાં પણ આવે છે. આ . પછી એને પિક્ચર બુક્સ લાવી દેવી જોઈએ જેથી એને ફોનનું વળગણ છૂટી જાય. અને એ બુક્સમાં બધું જોતું થાય. અ કલરફુલ બધા પિક્ચર્સ છે પ્રાણીઓના છે પછી પક્ષીઓના છે. એવી રીતે અને તમારે બાળકોને ગીતો સંભળાવવા હોય. તો એવું જરૂરી નથી કે હવે તો ફોનમાં જ ગીતો આવે છે. હવે તો નાના નાના ટેપ રેકોર્ડર નીકળ્યા છે નાના નાના મિની રેડિયો નીકળ્યા છે એ ઓનલાઈન તમે મંગાવી લ્યો. અને એમાં તમે સોંગ્સ નાખી દો કોમ્પ્યુટર માંથી તમે ઓલી ડિસ્કમાંથી લઈને તમે એમાં નાખી દો. તો બાળકને ફોનની આદત ન લાગે અને એને ગીત ગીતો સાંભળવાની મજા આવે પછી આવી રીતે ચિત્રોની ચોપડી જોઈને એને ચિત્રો જોવાની મજા આવે. તો માં બાપ આવું બધું કરે ને તો બાળકને ફોન ની જરૂર ના પડે. અને જ્યાં સુધી ફોન એને નુકસાન કરે છે ત્યાં સુધી એ ફોનથી આખું રહી શકે. પછી જયારે બાળકની યોગ્ય ઉંમર આવે અને તમે એને ફોન આપો. અને સાથે સાથે બાળકોને એ પણ શીખાડવાની જરૂર છે કે બેટા અ ગમે એ વસ્તુ નહી ખોલવાની તારે ફોનમાં. ત્યારે તારું ભણવાનું જ ખોલી ને બેસવાનું અથવા તો તારે તારું કાર્ટૂન જોવું હોય જ ખોલવાનું. અને તમે કીધું એમ ઈ પણ સાચું છે. કે શરૂ શરૂઆતમાં તમને એમ થાય કે બાળક કદાચ જિજ્ઞાસાને કારણે ઘણી વાર આ બધું રમવા મંડે અને રમી છે એમાં પૈસા દાવ ઉપર લગાડે. તો તમારે એની આજુબાજુ રહેવું જરૂરી છે તમે એની એક્ટિવિટીને ટ્રેક કરી શકો ફોનમાં એવી રીતે શરૂ શરૂઆતમાં મા બાપ કરે. તો સારું પડે બાળકો માટે. અને પછી એક વાર ખ્યાલ આવી જાય કે ના આપડું બાળક હવે મેચ્યોર થઈ ગયું છે. એને ફોન કેવી રીતે વાપરવો કેટલા સમય માટે વાપરવો. ઘણા બાળકો તો આઠ આઠ કલાક સુધી દિવસમાં ફોન જોતા હોય. ઈ તો પછી સારું નઈ ને આંખ અને મગજ માટે એટલે કેટલા સમય માટે જોવ એ પણ જો બાળકને ખબર પડી જાય. તો ફોન જેવી સારી વસ્તુ નહી કારણ કે ફોનમાં આજકાલ બધું જ ટેકનોલોજી નોલેજ તમારે જે કઈ પણ શીખવું હોય એ બધું જ ફનમાં આવી ગયું છે. એટલે બાળકો માટે એક જોતા સારું છે પણ એક ઉંમરના તબક્કા પછી નહી તર એટલું જ ખરાબ હય છે અને એટલું સારુંય છે બરોબર ને.
સાચી વાત છે સાવ સાચી વાત છે. ચલો આ બહુ સરસ જાણકારી પ્રાપ્ત થઈ. આવજો પાછા ફરી મળીશું.
હા ચોકક્સ આવજો.